હેલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા.
કેમ કરતા હતા? બોવ જ મજામાં તમે મજામાં.
હા.
અચ્છા તો ઠીક છે કેમ કામ ધંધા કેમ સારા ચાલે છે?
હ બસ મજામાં હું તને એમ કેતી હતી કે કોઈ દિવસ ઓનલાઈન મંગાવી છે વસ્તુ કઈ આમ કેવું રહીએ આમ
હા મંગાવી છે ને ઓનલાઈન વસ્તુ
શું?
યુઝ કરે છે મા દેરાણી છે ને એ ઓનલાઈન કરે છે કામ.
એવું હા હા બરોબર તો તો ખબર હશે મને મેંતો કોઈ દિવસ નથી મંગાયું. એટલે મને કશી ખબર નથી આમ. એટલે શું થાય ફાયદો થાય કે ફાયદો પડે કે નુકસાન થાય કે આમ કઈ ખબર? તમારે ક્યાં ફાયદો વધારે થયો હશે.
હા ફાયદો વધારે થાય. પણ એ ઓમ જોઈએ તો આપડે એમ કહેને જનરલી તો દુકાન લોકોને થોડુંક નુકસાન થાય એમ કે આપે ઓનલાઈન બધા સામાન મંગાવીએ. તો દુકાનવાળાને થોડું નુકસાન થાય દુકાનમાં આજ લેવા કોઈના થાય ને ઓનલાઈન જે ઘરે મળી જતું હોય. તો બધા ઘરેજ લે સામાન તો દુકાન વાળાન બધા ધંધો થોડોક માઠો થઈ જાય એમ.
હા નાની મોટ નાની મોટી દુકાનો બિચારાનું હોય બધા દુકાનદારો એને નુકસાન થાય બિચારાનું
બોવ નુકસાન થાય એ જ આમતો વસ્તુ સારી આવે આરામથી ઘરે બેઠા બધું સામાન મળી જાય લેવા જવાન ઝંઝટ નય. એટલે આપણે મિડલ ક્લાસ લોકો છે ને આપણા માટે આપણા માટે સારું છે. કારણ કે આપને પૈસાની થોડીક ત્રાણ હોય અને એટલા માટે આપડે એમ થાય કે ઓનલાઈન મંગાઈએ ને તો આપણે આપને પાંચ પૈસામ કે દસ વીસ રૂપિયા આપને સસ્તું ફાયદો પડે એમ પૈસાવાળા લોકોને તો આમ કેહવાય દુકાનેજ લેવા જવું જરૂરી છે એમ કે
એટલે હું શું કેતી તું કે કપડાં મંગાવીએ તો એમ કે જેવા મંગાવો હોય આપડે જેવો તો એવાન એવાં આવે કલર બલરમાં કે કઈ અલગ હોય.
ના એવજ એવોજ કલર આવે. અમે ઘણી વાર મંગાવે છે. સામાન હા કદાચ નહી આપડે એમ થાય કે ઊંચની થોડીક આવેને ઓણીસ વીસ આવેને તો રિટર્ન બી થઈ શકેરુ એટલે વાંધોના આવે આપે રિટર્ન કરીને પા જોઈસ બીજું આપે એમકે મંગાવી શકીએ એમને ના જોતું હોય. તો પૈસા આપને રિટર્નબી કરી હકે એ લોકો
અચ્છા એવું હોય હા હા બરાબર મેં મેં એકવાર ચાર પાંચ વર્ષ પહેલામે એકવાર રિપેર મંગાવી હતુંને તો બઉુ પતલું હોય તો ઓનલાઈનમાં બરોબર એટલે અ સસ્ હતું પણ ઓનલાઈન મગાવ્યું એટલે થોડું પતલું આયુ અહીં કાનથી દુકાનમાંથી લીધું. એટલે ઘટ હતુંને થોડું મોંઘું હતું આટલું થોડું
અ એટલે બધીમાં એવુંતો નથી. બધામાં એવું નથી આવતું. પણ એમકે હવે ખબર નહી કોઈક સમય આવી જતું હશે તોમને અમે એમ કે મારા છોકરીના ચણિયાચોળી છે કે મારી સાડી ડ્રેસ બધું મંગાયું સારું આવે છે એમતો બધું સામાન.
હમ બરોબર તો તમારે અમારે અમારે બાજુ મૂકેલા અમે ત્યાં રહેતાને ભાડે ત્યાં આગળ કે જા મંગાય હતા કપડાં તો શું કલર પેલો આ આવી ગયો કાપડ પણ અલગ આયુ એકડો પછી બોલતા હતા કે ઓનલાઈન મંગાઈએ તો સાલું આવું થાય એટલે આવું થાય ને આપણા જોડે ટાઈમ હોતો નથી ક્યારે બજારમાં લેવા જવાનો
એટલે આપડે લેડીસો માટે સારું છે. પણ એ હમણાં નાના છોકરાને લેવો ન તો એ દિક્કત થાય છે. કારણ કે એટલે જલ્દી જલ્દી વધતા છે ને લોકો તો એમ કે કઈ કમરમાં ઓછું આવે કે લંબાઈ ઓછી એમ ફરક ના પડે એમ થોડોક પ્રોબ્લેમ થાય છે. મા છોકરાને દુકાનમાં જઈને લવું. એ કે થોડ આંગમાં બધી હેલ્ધી છે. એના માપમાં આપણે સરખી જ આવે નહી. આપડે દુકાનમાં જઈએ કે કે દસ વીસ જોડી આપે ઉકેલ કરીએ તો વધો ના આવે એમ કે સરસ દેતે એમ પેરાવી પેરાવીને લઈ હે ને સારું ના થઈ જાય એમ
હ આમ તો ઓનલાઈન સારું પણ જયારે આપડે અહીંયા કને ઓફલાઈન મા આપે કરીએ ને લેવા જેઈ વસ્તુઓ ત્યારે સાલું વધનો ખર્ચો થઈ જાય શકે. એક લેવાઈ ગયા વસ્તુ ને બીજી પણ વસ્તુ આપણે ગમ એ લઈ લઈએ. ઓનલાઈનમાં એવું હોતું નથી
નથી હા એને તો ફાયદો છે. તો છે જ આપે નોર્મલી કારણ કે આપણે રાસણ બી લેવા જશુ તો લિસ્ટમાં જે લખી ગયું હે એથી ચાર ગણું આપે વધારે લઈને આવતા હશું એટલે એમને સોચી ને એ થી ડબલ જ લઈને એ આપે એ તો છે હજી દુકાનમાં જઈએને હ
હા મારે એવું જ થાય ઘણી વખત
હા બોલો
તો મારા જોડે એવું જ ઘણી વખત થતું હોય એમ કે. લેવા જવું ને એ ડબબ થઈ જાય ઘરે આવીને એમ થાય કે આ ન હતું. લેવું સારું લેવાઈ ગયું ત્યાં જઈએ એટલે ગમે જાય વસ્તુ તો બધીએ
સાચી વાત નહી નહી સારું એમ તો બહુ સારું આવે છે. વસ્તુ ઘણી વાર મંગાવીજજે એક વાર એટલે અમુક બધા છે ને કે જુડિઓ. આ જોુડીઓ મને આપેમ જઈ ને લેવા તો એ બી સારું ત્યાં બી સરસ મળી જાય જે દ દુકાનો છે ને એનામાં સસ્તું મળે ડીમાટ છે જુડીઓ છે. કે બુધવાર ના ઓફર હોય ને બધી. તો એનામાં આપણે ઓનલાઈન જેજ હા સરસ મલી જાય એમ કે એક વાર અ ફ્રી મળી જાય. એક લઈએ તો એક ફ્રી મળે. ગમે તે વસ્તુ કે પરફ્યુમ કે કઈ બી સાબુન, કપડા, ટી શર્ટ પેન્ટ એકમાં એક પ્રિમલ. હા હા એ બુધવાર ના જવાય અમારે ત્યાં બુધવારના હોય. તમારે ત્યાં ખબર નહી. હા અમારે ત્યાં બુધવારના હોય ઓફર હોય ડિસ્કાઉન્ટ ભી સારો મળે. બુધવારના જઈએ ને તો રવિવાર ના દિવસ જે બધા બહુ આવે ને તે ડિસ્કાઉન્ટ ના હો. એ ઉલ્ટા પાંચ ગણા વધારે નાખે ભાવ રવિવાર ના બધા આવ્યા ને. એટલે હા બુધવાર ના બધા. રવિવારને બધાની છુટ્ટી હોય ને. છુટીને દિવસે બધા જાય ફરવા- મોલ મા જાાય, ડીમાર્ટ મા જાાય, જુડિયો મા જાાય, તો તે દિવસે ભાવ વધાર નાખે ઓફ સિઝનમાં ને બુધવાર ના તો એમ કે એનામાં સસ્તું પડે. આમાં આમાં ત ફોન માં ઓફર આવે જ પડી. કે કે આ બુધવાર ના આનામાં આ ઓફર છે એ કે સાબુન કહ બેમાં સારુંમાં થામણામાં બી ઓફર મળે છે ને. થામણા લેવાઓ ને હા વાસણમાં બી હા વાસણ વાસણમાં ઓફર મળે સ સારું મળે એમ તો શું કો છો બીજું બોલો
બસ આ તો હું કહેતી તમે લોકો મંગાવો ઑનલાઇન એટલે હું પૂછી જાઉં કેવું રે એ તો હું પણ ક્યારેક વસ્તુ જોઈતી હોય તો મંગાવું ને ક્યારેક તત્કાલીન જોઈતી હોય તો એટલા માટે
હા એ તો જ મંગાવો સારું આ મળશે સામાન બધું. સરસ મળે છે, હ કોણ તમારે બેબી કરે છે? હા ચોમાસામાં બિલકુલ સારું આપડે ઘરથી બહાર નીકળવાની મજા ના આવે. જઈએ ત્યારે તડકો હોય પછી થોડી સુધી ના પહોંચીને એકદમ વરસાદને બધું આવી જાય. એટલે એમ કે એ જોવું પડે થોડું.
હમ એટલે આમ સારું તમારા જેવું કરું મને જે બહુ આવડતું નથી ઓનલાઈન ન. તો કોક ના જોડે શીખવું પડશે હવે ના નથી મંગાવતા એ અમારી બોલે એ. પપ્પા બોલે કે ના કે કે કે થી ઓફલાઈન જ કરવાનું બધું જે હોય. કે નાની નાની દુકાનો કે એ લોકો વિચારે કે કમાયને એમ કે દુકાનદારો. ની એ લોકો તો બેઠા જ હો ને મોટી મોટી દુકાનો મોલ વાળા બધા કમાતા હોય. એટલા માટે બોલે અમને ખબર પડે તો.
હા એ તો પપ્પા બી એમ જ કરે છે કે ના કે ઓનલાઈનના ના માંગવાના દુકાનમાં, કારણ કે અમારી બી દુકાન છે ને. તમારે ઇલેક્ટ્રિક હાર્ડવેરની દુકાનો બધી હોય તો એમાં બધા આ સામાન ભી ઓનલાઈન લેવા ગયા છે તો એટલે એમ કેશે એ કે તમારે બયરાના ચક્કર માં કે અમારે કે ધંધા નથી ચાલતા કેે, તમે ઓનલાઈન લેવા ગયા તો કે આ એ તમે સાડીમાં ઓનલાઈન લેશો કે આજકાલ બધા કે આના ઓનલાઈન કરવા માંડી ગયા છે. હોને તે બધું તેમ બો.
સાચું કીધું છે બધા ઓનલાઈન જ બધાને કોઈને બહાર જવું ગમતું જ નથી. બેઠે જ બધું,
સાચી અને ટાઈમ બચી જાય ને આપડું, એ ચલો પસંદ ના પડ્યું. હા ટાઈમ પછી જાય ને પસંદના પડ્યું આપને. ના ગમી હોય, તો આપડે રિટર્ન કરી નાખીએ, કરી નાખીએ તો બીજું જોઈને સરસ એમ થાય કે મોટી સાઈઝ નાની સાઈઝ એ બી આ થઈ જ કે ને પ્લસ આપ ના ગમતું હોય કે નથી લેવું તો પૈસા ભી આપને રિટર્ન મળી જાય. એટલે એ બહુ સારું, મારી બેબી છે ને એ બી ઓનલાઈન કરે સામાન બધું.
હા ઓનલાઈન ને પણ સારું વિકલ્પ. ડિલિવરી બોય એને પણ થઈ જાય નોકરી મળી જાય.
હા એ પણ હમ. બધું જોવા જઈએ તો ક્યાંથી હોય બધું હો.
હા એ થાય બધું સુખ સુવિધાઓ ના મળે ને.
હા.... ખ... હ.....
બસ શાંતિ લાગી છે આજ શાંતિ લાગી છે મામા નો બર્થડે છે ને. તો રસોઈ બનાવું છું હ બે કામ ચાલુ છે.
બાબા નો બર્ડે છે તો કઈ મંગાયું ઓનલાઈન કે?
ના કાલે ઓનલાઈન નઈ હેલ્ધી છે ને તો એના માટે પછી ટી શર્ટ ને કા દુકાનમાં જઈને જ લઈ આવી હતી. તો એના તો ના થાય હા, તો એની મનપસંદની બધી આ બ છે, સવાર ના બ્રેડને એ લઈ ગયો, અત્યારે બપોરે બોલી ગયો છે. કે સેવ ટમાટર ની સમજી ને દૂધ વાળી સેવ બનાવવાની હોય ને બનાવીએ ને.
હા.
દૂધ વાળી સેવ તો કે એ બનાવજો ને રાત ના મેગી એટલું આ કરી છે, એટલે અમે છોકરાને ને હોટલમાં કે ના જેવું ટાઈમ કે કે કે એને પસંદ નું કમી બનાવી આપીએ આપે જમવાનું. પછી રાતે છેલ્લે આઈસક્રીમ ને ઉનાળો હોય તો ગોલા ખાવા જઈએ આ શિયાળો છે, હમણાં થોડા ચો ચોખરાખું છે, ચોમાસું છે હમણાં વરસાદની સિઝન એટલે પછી આપે એમ કે આઈસક્રીમ ઘરે લઈ આવી ના મન પસંદ ન આટમ પણ નહી કો તમારે કોઈક આવી કયો મેં એમાં ને કે છે, ના હવે બારે જમવા જવું છે. તો બહારે જઈએ નકર બહારથી કંઈક વસ્તુ લી આવયે અ વડાપાઉ છે, કે દાબેલી છે, કઈ બી
હા બરોબર.
બસ શું રાખશો હવે ફોન
હા મજા આઈ ગયા ખબર પડી ઓનલાઈન બધી ખબર પડી હા.
હા ના એ છે, સરસ હ ઓનલાઈન તો સારા સરસ છે. આપડી આપડી જનતા માટે મિડલ ક્લાસ લોકો માટે એના માટે બો સારું છે.
હાવે ચાલો ત્યારે ફરી મળએ તારી
હા ફરી મલીએ બોલતે નથી આવડ